મજામાં કેમ ઢીંગલી ઉડી જાય.
નેટવર્ નથી આવતું.
હા એટલે.
હા આજે નેટવર્કનો ઇસ્યુ છે.
હા. શું કરો? હા જમી લીધું. હા, શું જઈમ?
ગવાર બટેટાનું શાક.
હા, બીજું એની સાથે શું જાયમુ?
હ?
એની સાથે બીજું શું જમું?
અનેની સાથે રોટલી.
બીજું?
બસ રોટલી નું શાક.
હમ કેમ બનાવ્યું હતું?
પેલા ગોવારને સુધાઈ દે, પછી બટેટા સુધાઈ દે. બટેટા સુધારી ને એને જોઈ નહ ત્યાં. તોઈને જીરરો મેડ. ખીરું નાખી, રાય નાખીનેવ વધારું. તારે એને પછી વળી ઢાકી દીધી. રાખી ને કડીક રાખી દી તું. સીમાં ચટણી ના હલ્દી ના. ગરમ મસાલો ને નાખીને, પાણી નાખી દીધું. થોડીક વાર પકવા દેધું બેસી કે મરાવી દીધું. ગવાર બટેટા નું શાક પાકી ગયું. લાપ્સી કેમ બનાવાની?
લાપસી ભ કેમ બોને પેલા લાપસી ને શેકી નાખવાની, પેલા- લીને લોટ હોય તો લોટ અથ ઝાડ. જાડી લાગતી તો લ જાડી લાગતી પેલા ઘે મૂકવાનું. પછી એમાં લાપસી નાખીને શેકી નાખવાની લાલ થઈ જાય ત્યાધી. કવાની પછી એને લઈ લેવાની એક થાળી માં કાઢી લેવાની. પછી પાછું, પાણી મૂકવાનું ગરમ થાવા. પાણી મૂકવાનું ગરમ ખાંડ અથવા ગોળ, એ નાખી. પાણીને ઉકળવા દેવાનું, પાણી ઉકળી જાય. પછી એમાં લાપસી નાખી દેવાની. લપથી નાખી ને ઢાંકી દેવાનું. થોડી વાર રાખ બસ એમાં જેમાં આપડે કાજુ બદામ એલચી. દ્રાક્ષ. બધી પઈપું હોય એમાં નાખી દેવાનું. નાખીને પાછ થોડી વાર ઢાંકી પછી હલાવી દેવાનું. હલ આવી પાછું ને પાછા ઉપર નાખવાય તો આપડે. નાખીાય એવી રીતે લ આપશે બના.
મા કેમ બનાવવાનું.
ઉપમાને ઉપમાન પેલા રવાને શેકી નાખવાનો. રવાન છેે કે. પછી એને પાછી એક થાળી માં કાઢી લેવાનું. પછી થોડું ગરમ પાણી મૂકવાનું. ગરમ પાણી મૂકીને પછી એમાં ઉપમા. ત્યાં શેકેલ હોય ને એ નાખી દેવાની. પછી મરચાં લીમડો. ને રય ને એનો વઘાર કરી.
ને એમાં એ પાણી વાળું વાફેલુંપમાં નાખી દેવાનું.
અરે મે બલ.
લોપમાં થઈ જાય તો એ પવા પેલા મરચા લે. ને ડુંગળીને બધી ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું. ને કટિંગ કરી. ઝીણું ઝીણું ને પછી.
પછી તો.
એને તેલ મુકવાનું. તેલ મૂકી પછી બીમડો ને.
પેરેસ.
રાય ને મેથી જીરું ને નાખી. નેટ થાવા જવાનું. થ દે પછી પૌવા ધ હોય એમ નાખી દેવાનુ.
વધધુ એ નાખી. થોડી હલાવી નાખવા થોડી વાર ધીમે તપે થાવા દવા ને એકદમ. ખતાા પવા બન. એ તો પોવા બોને. હમ.
મેગી કેમ બનાવાની.
મેગી મેગી પેલા. પાણી ગરમ કરવા મૂકવાનું. અને ઉબલી જ. ત પછી અમે મેગી નાખી દેવાની છે. મગી નાખી. પછી તમારે જો તે એલે કઈ નાખવું હોય કઈ વટાણા ને તે આપડણે સાઈડમાં બાફીને ના ખાવો હો એમાં નાખી દેવા. પછી થઇ જાય આખી હ આવી ઉપર એનો મસાલ નાખી દેવાનો. એટલે મેગી થઇ જાય ક્યાં.
ચણા કેમ બનાવવાના.
શુ.
ચણા કેમ બનાવાના.
ચણા ને ચણા ને પેલા ધોઈ નાખવા ના. હોય ને પછી કુકર લેવાની હો લય ને એને બાસ બનાવય તો બાસી ને પણ બનાવાય ને એમને એમ બનાવાય તો એમ એમ પણ બને તો એમને એમ બનાવા હોય તો જોય રાય જીવું ને લઈ. લીગડો અને મીઠો વઘાર મૂકવાનો વઘાર મૂકી. પછી ચટણી હલ્દી નિમક ને એવું બધું નાખી ને ચણા નાખી દેવાનું. ચણા નાખી અને ફેરવી એક ગ્લાસ પાણી નાખી. ને પાછું. કુકર માં બેસણ સીટી વાગી દેવાની એટલે તૈયાર થઇ જાય ચણ સેવીઓ કેમ બનાવાય મીઠી સેવ.
મીઠી સેવ પલા લેવાની. પછી પાણી ગરમ મેેલવાનું. પછી કાનસે અથવા ગળસે એ નાખી ઘડી કે એને ઉ કરવારવા દેવાનું. એકદમ ઉકળી છે જસ એમાં મઠ્ઠી સબ નાખી દેવાની. મીઠી સેવ નાખી. ખડી ખોલાવાનું પછી એમાં ઘી નાખવાનુ તમારે કાજુ બદામ નાખો હોય તો કાજુ બદામ પછી એ કાજુ બદામને નાખ નાખ હોય તો કાજુ બદામને નાખી એટલે પછી ઘડીક ખાવા દેવાની. બસ ચાાલકને એનું પાણી ભરી જાય ને ને તાર લગી ને એઠું નહી ઉતરવાનું. એમાં ઘી બી નાખી કડીક ઢાંકી દેવાનું. પાણી ભરી જાય પછી ઉતારી લેવાનું. એટલે ખીર પાકી જાય ઉ સેવ. પાકી જાય પછી જમી લેવાનું. એ.
અધિયા ના ગોટા કેમ બને
જે એમાં બટા આપણેે ચણા ન લોટ લેવાનો. ચણાને લોટ લઈ. એ તેલ રાખવાનું થોડું તેલ થોડુંક રાખીએ. એમાં ચટણી છે હલ્દી છે. પછી લસણ સ પી તમારે ડુંગળી નાખ તો ડુંગળી છે ધાણા ભાજી છે મરચાં છે ટમેટા છે એ બધે નાખી ને ચણા ન લોટ નાખી દેવાનો પછી એને હલાવી નાખવાના. જરા કઠણ રાખવાનો લોટ તેલ જ નાખીને કરવાનું. જરા કઠણ રાખી ને પછી એને હેકવા દેવાનું. બરોબર હેકાય જાય પછી એને હેઠે ઉતારી લેવાનું. પેઠો ઉતારીને એના પછી ગોટા વારી લેવાના. એલે થઠી ગયા. પાણીપૂડી કેમ ભરમે.
પેલા ચણા બટેટા બાસી નાખવાના.
પેહલા ચણા લેવાના પછી ધોઈ નાખવાના. ધોઈને એને બાફી નાખવાના. બાફી એને ખમણી ના ખવાના ઝીણા છુંદો કર નાખવાના છુંદો કરી ને એમાં ચાટ મસાલો નાખ દેવાનો, થોડો નિમક ચટણી નાખી દેવાનું.
હ.
પછી પાણીપુરીનું પાણી બનાવાનું, ફોદીનો, મરચાંને ધાણા ભાજી. ને મિક્સરમાં પીસી ને ને પછી એમાં પાણી નાખી દેવાનું બ બે ગ્લાસ. બે ગ્લાસ પાણી નાખી પછી એનો ચાટ મસાલો આવે. પાનીનો પાણીનો એ નાખી દેવાનો. નાખી પછી પુરીમાં ભરીને ખાવાનું એમ ખાવાની પુરી ભરીને.
હવાર કેમ બનાવામાં.
પૌવા.
હવા કેમ બનાવાના.
ડુંગળી ને ટમેટાને ઝીણું-ઝીણું સ
હમ.
પછી ને મીઠો લીમડાનો વઘાર કરી નાખવાનો કરી. વઘાર, પછી ટમેટાને ડુંગળી ને ઈ થાવા દેવાનું થોડી વાર. પછી શે ને એમાં પતર ધોઈને નાખી દેવાના. પસી એને ઢાંકી દેવાનું થોડીવાર ઢાંકી. દેવાન થોડીવાર ને પછી એને ઉતારી પછી ઉપર ધાણાભાજીને લીંબુને નાખી ને પાછું હુકાવીને પછી ઉપર ધાણાભાજી નાખીન રેવા દેવાનું. એમ પૌવા બની ગઈ. બાટડો કેમ બને?
હ?
પાટોડો કે બને પાટડો?
બાટડો આવો જ
પાટડો પેલા ઉરમું લેવાનું. પછી એન શેકી નાખવાનું ઉરમુંને શેકવું એ
ધીમી આંચ પર પક્કડવા નું પછી પંદર વીસ મિનિટ પછી જોવાનું કે થઈ ગયું છે કે નહીં એમ
એ
તો
ત
અન નાખી અન થોડીવાર રહેવા દેવાનું. એ થોડું પાણી પાસું હોય ત્યારે પછી ઘી નાખી દેવાનું. કે નાખી હલાવીને પાછું ઢાંકી દેવાનું ઠાકી થોડી વાર પાછું રેવા દેવા ને એટલે એકદમ છુટું ચુરમુ બને પછી કાજુ બદામ ને એલચી ને બધી ભૂકો હોય ને એ ઉપર નાખી દેવાનો.
એટલે ઓરમો બની જાય.